હલો
હેલો કેમ છો
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છજ હું એક ઇન્ટરેસ્ટ વિશે અ વાત કરવાનું છે તમારી સાથે
કયો વિષયો
વોશિંગ થ હતીઈ અને યુઝિંગ પણ માહિતી શું વધુ સારું છે?
વાતો આજે આજકાલનનું કોમન ટોપિક છે.
હા લગભગ બધા લોકો ટીવી પણ જોય છે અને ફોન પણ વાપરે જ છે
બિલકુલ પણ હવે ફોનનોો ઉપયોગ ઘણો વધી ગયો છે
હમ તને શું વધુ ગમે છે ટીવી જોવું કે ફોન વાપરવું
સાચું કવ તો ફોન વાપરું તને
મને ટીવી જો પણ ગમે છે અને ફોન પણ અ કરેક ટીવી વધુ સારું લાગે છે મને તો
એવું કેમ
કારણ કે ફેમિલી સાથે બેસીને ટીવી જોવાની મજા જ આવે છે
હા આ વાત સાચી છે
ફોનમાં મોસ્ટલી વ્યક્તિ એક એકલો હોય છે.
બિલકુલ ફોન પર્સનલ ડિવાઈસ છે પણ ટીવી બધા સાથે જોઈ શકાય.
પહેલાના સમયમાં બધા ફેમિલી મેમ્બર એક સાથે ટીવી જોતા હતા.
હા, સિરિયલ, મૂવી કે ક્રિકેટ મેચ સાથે જોય તો અલગ જ મજા આવે.
હવે તો ઘરના લોકો પોતાના ફોનમાં બિઝી હોય છે.
હા, એક જ રૂમમાં હોય, પણ દરેક પોતાના સ્ક્રીન નો
તને ટીવીમાં શું જોવું વધુ ગમે છે?
મને મુવીઝ, રિયાલિટી શોઝ અને ન્યૂઝ. તને?
મને તો સિરીઝ, મવીઝ, ક્રિકેટ જોવું બહુ ગમે છે.
ફોનમાં તું શું કરે છે?
અ હું ફોનમાં સોશિયલ મીડિયા, યુટ્યુબ, ચેટિંગ અને થોડું ગેમ
હું પણ લગભગ આ બધું જ કરું છુ.
તને લાગે છે કે ફોન, ટીવી કરતા વધુ યુઝફુલ છે.
હા, ઘણા કેસીસમાં તો છે.
કઈ રીતે
ફોનથી કોલ કરી શકાય, મેસેજ કરી શકાય, સ્ટડી કરી શકાય, ફોટો પાડી શકાય અને ને વાપરી શકાય.
હ હા, એટલે ફોન એક મલ્ટીપર્પઝ ડિવાઈસ પણ છે.
બિલકુલ.
ટીવીનો મેઈન ન્યુઝ મોસ્ટલી એન્ટરટેનમેન્ટ માટે હોય છે.
હા, પણ ટીવી પર ન્યુઝ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ પણ આવે છે.
સાચુ તને કઈ લાગે છે? ટીવી જોવાથી બધુ ટાઈમ વેસ્ટ થાય કે ફોન વાપરાતીથી
મારા માટે ફોન વાપરવાથી વધુ ટાઈમ વેસ્ટ થાય.
આ વાતમાં હું પણ એગ્રીજ છુ.
પછી બચ્ચાની પણ અસર પડે હા, એક મિનિટ ઓકે હા. ટીવીમાં તો આપણે એક પ્રોગ્રામ જોઈએ અને બંધ કરી દઈએ.
પણ ફોનમાં એક રીલ પછી બીઝી રીલ પછી બીઝી રીલ
હમ હ અને ખબર જ ના પડે કે કેટલો ટાઈમ નીકળી ગયો.
બિલકુલ. તને કરેક એવું થયું છે, કે થોડા ટાઈમ માટે ફોન લીધો હોય અને એક કલાક નીકળી ગયો હતો.
હા, ઘણી વાર
મને પણ
આજકલ ફોન એડિક્શન મોટી સમસ્યા બની ગઈ છે.
આ નાના બાળકો પણ ઘણા ફોનમાં બિઝી હોય છે.
હમ. પેલા બાળકો બહાર રમતા હતા.
ઓ મોબાાઈલ ગેમ્સ રમે છે.
તને લાગે છે કે ટીવી પણ એડિક્શન બની શકે
અ થોડું હદ સુધી હા પણ ફોન જેટલું નથી નહી.
હમ. કારણ કે ફોન હંમેશા સાથે હોય છે.
બિલકુલ. ટીવી તો એક જગ્યા ફિક્સ
હમ્મ ફોનને લોકો સ્કૂલ કોલેજ ટ્રાવેલ બધે લઈ જઈ શકે
એટલે એનો ઉપયોગ પણ વધુ થાય છે.
હ તને સ્ટડી માટે ફોન યુઝફુલ લાગે છે.
નોટ્સ જો કઈ રીતે
જો ઓનલાઈન ક્લાસેસ અટેન્ડ કરવું ગૂગલ પર સર્ચ કરવું
હા ટીવી માં આ બધી ફ્લેક્સિબિલિટી નથી હોતી.
ફોન સડી માટે લીધો હોય અને મી પોલી જાય તો દકત પણ થાય.
બિલકુલ કન્સન્ટ્રેશન ટૂટી જયા
તને ટીવી જોવાથી. રે ફેમલી બોન્ડિંગ લાગે છે.
હા એસ્પેશલી ક્રિકેટ મેચ કે મૂવી ટાઈમ
અને પણતા સાથે બેસીને મસી મસ્તી કરતા ટીવી જોવું સારું લાગ્યુ
હમ ફોનમાં મોસ્ટલી વ્યક્તિ પોતાની દુનિયામાં હોય છે.
હા એટલે સોશલ અ. સો હોવું છતાં પણ લોકો ઘરેક અલગ થઈ જાય.
હમ આખો માટે શું વધુ ખરાબ છે, ટીવી કે ફોન.
માટે તો ફોન.
કારણ.
કાર કે ફોનની સ્ક્રીન નાની હોય છે, અને આપણે એના. બહ નજીક થી જોઈ જોઈએ છીએ.
તમે થોડુંક જોરથી બોલો ને.
હલો.
હા એટલે આંખો પર વધુ સ્ટ્રેન પડે.
ટીવી થોડું દૂર થઈ જાય. થઈ જાય એટલે થોડું બેટર હોય.
હમ પણ ટીવી હલો.
હેલો.
હા થોડું જ જોરથી બોલો.
હલો.
હેલો.
તને રાતે સોતા પહેલા ફોન વાપરીને આદત છે.
હા થોડી છે, તને.
મને પણ.
હા આદત સારી નથી.
આ સ્લીપ પર અસર પડે છે.
બ્લુ લાઈટ ના કારણે મોડું સુવા મળે છે.
ટીવી જવાથી પણ ક પણ ફોન વાપરી વધુ ડિસ્ટ્રક્શન કરે છે.
બિલકુલ.
તને લાગે છે, કે પેરેન્ટ્સ બાળકોને ફોન જોઈએ.
હા ખાસ કરીને નાની ઉંમર માં.
પણ કમ્પ્લીટલી બંધ પણ નહી કરી શકાય છે, ને.
હા કારણ કે આજ કલ સ્ટડી અને કમ્યુનિકેશન માટે પણ જરૂરી છે.
એટલે કંટ્રોલ માં.
હા સ્ક્રીન ટાઈમ ફિક્સ હોવો જોઈએ.
અને ટીવી પર ન્યુઝ જોવું ગમે છે.
હા પણ રોજ
મને પણ
ફોનમાં ન્યૂઝ જલ્દી મળી જાય છે.
હા પણ ફેક ન્યુઝ નો પણ પ્રોબ્લેમ હોય છે.
બિલકુલ કોઈ પણ માહિતી ચેક કર્યા વગર બિલીવ ના કરવી જોઈએ.
ટીવી પર પણ બધી ન્યુઝ સેમ નથી હતી. પણ થોડુંક હોય છે.
હા એ તો છે
તનેએરટેમેન્ટ માટે વધુ સારું લાગે છે ઓ. ટી. ટી ફોનમાં કે ટીવી પર.
મૂવી માટે તો ટીવી.
મોટી સ્ક્રીન પર મુવીઝ જોવાની ફિલિંગ અલગ હોય.
હા સાઉન્ડ પણ સારું હોય.
પણ શોર્ટ માટે ઈઝી છે.
બિલકુલ.
તને લાગે છે, કે ફોન ટીવીની જગ્યા લઈ લીધી છે.
ઘણી હદ સુધી હા
કારણ કે હવે લોકો ટીવી કરતા ફોન પર વધુ કન્ટેન્ટ જોય છે.
સ્પેેશયલી યંગસ્ટર્સ
હા ટીવી નું હજી મહત્વ હજુ પણ છે.
ફેમિલી એન્ટરટટેનમેન્ટ માટે
હલો
હલો
ચાલો તો મૂકું બાય અરે
હમ